હા મિત્ર મારો અવાજ આવે છે. તમને.
હાવે છે.
હા કેવું ચાલુ છે.
બસ મજામાં તમે કેવું ચાલે છે.
બસ હું પણ મજામાં છુ કોલેજ લાઈફ કેવી ચાલે.
કોલેજ લાઈફ તો બસ મજાની તમારે કેવી ચાલે
જે અમારું પણ એવું જ તો શું મિત્ર તમે હમણાં ફ્રી છો.
હા હા હા. ફ્રીજ છું.
હા તો આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયાનોો ઉપયોગ ના ટોપિક પર ચર્ચા કરવાની છે તો તમે મારો સાથ આપશો.
હા ચોક્કસ કારણ કે આજ કલ મોબાઈલ સોશિયલ મીડિયા ન ઉપયોગ આપણા જીવનનો એક મહત્વનો ભાગ બની ગયો છે. ખુબ જ સરરસ ટોપિક છે.
હા તો આજના આધુનિક યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે મોબાઈલ દ્વારા આપણે કોઈ વ્યક્તિ સાથે તરત સંપર્ક કરી શકીએ છીએ શિક્ષણ વ્યવસાય મનોરંજન અને માહિતી મેળવવા માટે મોબાઈલ ખૂબ જ ઉપયોગી છે અને સોશિયલ મીડિયા જેવા કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ દ્વારા લોકો વિશ્વભરની માહિતી મેળવી શકે. વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી શકે છે નવા વિષયો શીખી શકે છે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે છે વેપારીઓ પોતાના ઉત્પાદનોની જાહેરાત કરીને ગ્રાહકો સુધી પ ચડી શકી છે એવા ઘણા બધા મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા આપણે આ સમયમાં કાર્ય કરી શકી છીએ તો શું મિત્રો તમે પણ આવું કઈ કાર્ય કરી રહ્યા છો.
હા તમારી વાત તો સાચી છે. કારણ કે આપણેે સવારે ઉઠતા જ ઘણા લોકો સૌથી પહેલા પોતાનો મોબાઈલ ચેક કરે છે અને રાત્રે સુતા પહેલા પણ મોબાઈલનો ઉપયોગ કરે છે એવું લાગે છે કે મોબાઈલ વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ બની ગઈ છે. હાલે આપણે જોઈએ તો મોબાઈલ ના કારણે ઘરના કામ સરળ બની ગયા છે પરંતુ એટલા એના નુકસાન પણ છે આપણે ઘરે બેઠા માહિતી મેળવી શકીએ છીએ મિત્રો અને સંબંધીઓ સાથે તે વાત કરીએ છીએ ઓનલાઈન અભ્યાસ કરી શકીએ છીએ અનેક પ્રકારની સેવાનો લાભ લઈ શકીએ મોબાઈલ અને સોશિયલ મીડિયા આજના આધુનિક યુગની સૌથી મોટી શોધો માટેથી એક છે. કારણ કે તેના કારણે દુનિયા ખૂબ નાની થઈ ગઈ છે આજે આપણે દુનિયાના કોઈ પણ ખોનામાં રહેલા વ્યક્તિ સાથે થોડા જ સેકન્ડમાં સંપર્ક કરી શકીએ છીએ માહિતી છે મનોરંજન શિક્ષણ અને વ્યવસાય દરેક ક્ષેત્રમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મહત્વનો પળો છે તો શું તમારા વિસ્તારમાં કોઈ એવા વ્યક્તિઓ છે જે મોબાઈલ માંથી કાર્ય કરતા હોય અથવા તો અન્ય માહિતી મેળવી તમને જ્ઞાન આપતા હોય.
હા મિત્ર તમારી વાત સાચી છે કારણ કે આજના સમયમાં આ આધુનિક યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી એ માહિતી આપણે ઘર બેઠા મેળવી શકી છી જેમ કે સ્કૂલમાં જતા છોકરાઓ. કરે ટ્યુશન ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન પણ લઈ શકે છે અને જે ઘરે બેઠા અમુક કાર્યો પણ કરી શકે છે કામકાજ હોય એ પણ ઘરે બેઠા થતું હોય છે અને તમે કીધું એ રીતે કે મોબાઈલ અને સોશિયલ મીડિયા એ નુકસાન નુ પણ નુકસાન રીતે પણ એક બની શકે છે ઘણા લોકો કલાકો સુધી ફોનમાં વ્યસ્ત રહે છે જેના કારણે સમય નો બગાડ થાય છે વધુ પડતા ઉપયોગથી આંખોની તકલીફ દુરવામાં ઘટાડો અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી અને અફવાઓ પણ ઝડપથી ફેલાય છે એ માટે આપણે એનું ધ્યાન રાખવુ જોઈએ એમાં ઘણીબ તી માહિતીઓ પણ હોય છે જે આપણને સાચી લાગે પણ ખરેખર સાચી હોતી નથી તેના માટે આપણે કાજી રાખવી જોઈએ કેમ કે સોશિલ મીડિયા પર એણી બધી વિડીયો અને ફોટાશ વગરે બહુ બધું અપલોડ છે. પરતા આપડે એની સાચી માહિતી એ જ જોવી જોઈએ અને એને જ ઉપયોગમાં લેવી જોઈએ ને સોશિયલ મીડિયા અને મોબાઈલ નો ઉપયોગ સમજદારી પૂર્વક કરવો જોઈએ જરૂરી કામ માટે તેનો ઉપયોગ કરવો અને સમયની મર્યા દા રાખવી જોઈએ યોગ્ય ઉપયોગથી મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણા વિકાસ અને પ્રગતિ મહત્વનું યોગદાન આપી શકે છે અને હા એનો આપણે ઉપયોગ પણ સાચી રીતે કરીએ તો અમુક ઘણા બધા નુકસાનોથી આપડે બ ચી શકીએ છે તો શું તમારા બાજુ કોઈ એવા વ્યક્તિ છે જે મોબાઈલ ના કારણે બગડી ગયા હોય કોઈ નુકસાનમાં પડ્યા હોય એવું.
હા તમારી વાત સાચી છે કારણ કે એવા લોકો હમણાં હાલના સમયમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કેને એ પરિવાર સાથે વાતચીત અને અન્ય પ્રવૃતિઓ કરવા માટે વાત થી મતલબ સમય પન કાઢી શકતા નથી સોશિયલ મિટી મીડિયા લોકોને જોડે છે પરંતુક્યારેક નજીકના સબંધોમાં અંતર પણ લાવી શકે છે. જો વ્યક્તિ સતત મોબાઈલ જ વ્યસ્ત રહે તો પરિવાર અને મિત્રો સાથેના સમય ઓછો થઈ જાય છે તેથી ડિજિટલ અને વાસ્તવિક જીવન વચ્ચે સંતુલન જાળવી રાખે છે અને આજ કાલ તો આપણે જોઈએ છે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા એપ પર કેટલા બધા લિન થઈ જાય છે વ્યક્તિઓ. જે રીલ સ્ક્રોલ કરતવામાં કે અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં. જેમાં લોકોને અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે ટાઈમ જ નથી મળતો અને તેની અસર આરોગ્ય પર પન પડે છે લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોમાં થાક મા થાનો દુખાવો ઊંઘની સમસ્યા અને શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો થઈ શકે છે ખાસ કરીને રાત્રે મોડા સુધી મોબાઈલ વાપરવાથી ઊંઘની ગુણવત્તા પર ખુબ જ વધારે અસર પડે છે. અને તમે જે જેમ કીધું તેમ સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પણ ઘણી વખત ફેલાતી હોય છે જેમાં ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે યુટ્યુબ હોય ઘણી બધી ફેક ઇન્ફોર્મેશન પન યુટ્યુબરો આપતા હોય છે. દરેક માહિતી સાચી હોય એવું જરૂરી નથી તેથી કોઈ પન સમાચાર અથવા માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની ચકાસની આપણને કરવી જોઈએ જવાબદાર અને સમજદારી પૂર્વક સોશિયલ મી ડિયાનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે નહી તર આપણને નુકસાન પણ થઈ શકે છે તો શું તમે મિત્ર કોઈ એક સોશિયલ મીડિયા એપ્સ વાપરો છો?
હા મિત્ર એવી ઘણી બધી સોશિયલ મીડિયા એપ છે જેનો ઉપયોગ કરીને આપણે ઓનલાઈન ક્લાસીસ કરી શકીએ છીએ ગેમ રમી શકીએ છીએ પણ એનો સાચો ઉપયોગ આપણે કેવી રીતે કરવો એ આપણને ખબર હોવી જોઈએ કારણ કે વિધ્યા ર્થીઓ પણ ઘણી વાર એવી એપથી પોતાનું કાર્ય કરતા હોય છે પરંતુ એમાં ઘણી બધી એવી ધ્યાનમાં રાખવાની બાબતો છે જે આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને લાંબા સમય સુધી મોબાઈલ ન જોવું જોઈએ કારણ કે એની સ્ક્રીનથી આપણને ઘણી બધી તકલીફો પણ થઈ રહી છે અને રાત્રે મોડે સુધી મોબાઈલ વાપરવાથી ઊઘ ઓછી થઈ શકે છે જેના કારણે થાક અને ચીડિયાપણું પણ વધે છે સોશિયલ મીડિયા પર બીજાઓનું જીવન જોઈને કેટલાક લોકો પોતાની જાતને ઓછા સમજે છે જેના કારણે તણાવ અને નિરાશ વધી શકે છે મોબાઈલમાં વધુ વ્યસ્ત રહેવાના કારણે પરિવાર અને મિત્રો સાથેનો સમય ઓછો થાય છે એના માટે આ પણે ઘણી બધી બાબતોને ધ્યાનમાં લેવું જોઈએ શું તમારા બાજુ એ એવા કોઈ મિત્રો છે?
હા. મારા ધ્યા માં ખુબ જ વધારે એવા મિત ત્રો જે રાત દિવસ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે. તેઓ ફ્રી ફાયર છે ઇન્સ્ટાગ્રામ પર રીલસ સ્ક્રોલ કરવા એવા બીજી હોય છે ને જે પરિવાર સાથે ટાઈમ જ નથી એડજસ્ટ કરી શકતા એટલે એવું જોવા જઈએ તો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ જરૂરી છે પરંતુ એ મર્યાદામાં મોબાઈલ અને સોશિયલ મીડિયા આપણા જીવનને સરળ અને સુવિધાસભર બનાવે છે પરંતુ તેનો ઉપયોગ સંતુલિત ઉપયોગજ જ લાભદાયક છે આયોજન કરીને અને જરૂરી કામ માટે તેનો ઉપયોગ કરે તો તે આપને સંપૂર્ણ રીતે ફાયદાકારક છે પરંતુ જો મોબાઈલ અને સોશિયલ મીડિયા આધુનિક જીવનની અમૂલ્ય ભેટ છે. તેથી તેને સમજદારીપૂર્વક અને જવાબદારી પૂર્વક ઉપયોગમાં લેવામાં આવે. તો એ આપણને લાભદાયક છે. તો તમે શું કહેશો?
હા મિત્ર તમારી વાત સાચી છે અને આ મોબાઈલ અને સોશિયલ મીડિયા દ્વારા જે અમુક નુકસાનો થઈ રહ્યા છે. એના માટે આપણે ઘણી બધી કાળજીઓ પણ લેવી જોઈએ અને અમુક એવા કાર્યક્રમો કરવા જોઈએ જેનાથી નાના બાળક કો જે મોબાઈલ નાનપણથી જે જોઈ રહ્યા છે એ લોકોને પણ સમજણ પડે એવી રીતે આપણે કઈ નાટક કા તો કઈ દ્રશ્ય એવા બનાવી શકીએ જેનાથી લોકોનું જીવન સુધરે ને એ જોઈને એ લોકો સારી રીતે એટલે એટલો બધો મોબાઈલ નો ઉપયોગ ન કરી શકે એના માટે આપણ ને થોડી કાળજી રાખવી જરૂરી છે તો મિત્ર તમારો મને થોડો સમય આપ્યો.